હલો. હા અવાજ આવે છે મારો? હા આવે છે. તો શું છે આપણો ટોપિક?
તમે બોલો.
તો છેલ્લા અઠવાડિયામાં તમને ગમતી એક ઇવેન્ટ કરેલી હોય, તે ઇવેન્ટ શું તમે કરી હતી?
એવું તો મેં તો કર્યું છે એવું મેં એક મસ્ત નવી વાનગી ખાધી તી. એ મારી માટે તૈયાર થયું તું.
ઓકે. ને બીજું કાંઈ નવીન માં?
નવીન માં તો મને નહીં ખબર. તમે કહો.
મારી રીતે એમ ઇવેન્ટ તરીકે તો ઇવેન્ટ તે અઠવાડિયામાં એક વીકમાં થયેલી. પણ સ્પોર્ટ્સમાં જાય તે સ્પોર્ટ્સમાં એક ગેમ સારી જામી જાય તો મજા આવી જાય એ રીતે, બીજી કાંઈ ઈવેન્ટ્ સ્પેશિયલ કાંઈ નથી થયેલી. પછી કયો નેક્સ્ટ ટોપિક? કે હું કઉં?
અમ્મ તમે બોલો.
ભવિષ્યમાં ખેતીમાં એ આઈ અને રોબોટ્સ કેટલા ઉપયોગી બનશે?
ભવિષ્યમાં રોબોટ ને એ આઈ એ આઈ તે અહ મને ખેતી વિશે એટલું બધું તો નહીં ખબર, પન જો અહ એ આઈ હોય તો આપણને ખબર પડે કે આ સિઝનમાં ના વરસાદ ની તો ખબર પડે જ, પન પાકમાં જમીન ખબર નહીં હવે મને, તમે કહો.
બરાબર જ છે. બોલો-બોલો.
મતલબ કે ખબર પડે કે આ બાકી એ હું કહેવાય ઉપદ્રવ કે હું ઉપજાવ જમીન છે. ફળદ્રુપ જમીન છે એમ. ને આ ખેતી પ્રમા આ-આ જમીન પ્રમાણે આપ પાક લેવો જોઈએ તો વધારે પાક થાય એમ. પછી બીજું હું એ આઈ, ને બીજું હું કીધું રોબોટ?
રોબોટ્સ.
હા તો પછી રોબોટ કદાક સમયે વાવેતરમાં મદદ કરી હકે. મજૂરોની મજૂરીની જગ્યા મજૂરોની જગ્યાએ રોબોટ જગ્યા લઈ લે. તો એટલી ખેતી માં મદદ થાય. ને એઆઈ માં એવા ફીચર આવે કે જ્યાંથી આપણને ખબર પડી જાય કે આ ઘડીએ વરસાદ ઓછો છે કે એવું છે કે તેવું છે. તો આપડે આ પાકલા લઈએ એવું અને એ પ્રમાણે જંતુનાશક દવાઓ બધી શોધે છે. તો એમાં પણ મદદ થાય ખબર નહિ મને
બરાબર છે તો એ જ તે કે એઆઈથી પેલા તો એ જ કે સૌથી પેલા તો એઆઈ દ્વારા આપણને બધ બધી ઇન્ફોર્મેશન મળી જાય એટલે ગમે તે ગમે આપડે કઈક જીવાત આવે પાક વાવ્યો હોય. તો તમે ફોટો પાડી ને મોકલીયો તો એ જીવત કે બીમારી ડીઝ શું છે આપણને ખબર પડી જાય. પછી કયા કઈ એમાં રોગ આવે કયું કઈ વાવેતર કરવું જોઈએ કઈ જમીન હોવું જોઈએ બધ બધું એ મદથી આપણને ઇન્ફોર્મેશન મળી જાય છે. અને રોબોટ્ તમે કીધું એ રોબોટ્સ એટલે એક જાતના મશીન છે ઓટોમેટિક મશીન તે તો તમેક તો ઘણા બધા ઓટોમેટિક મશીન આવી ગયા ઓટોમેટિક તમે સ્ટેરીંગ ને કોમ્પ્યુટર પર સેટ કર નાખો. દાંત કે જે આવે સાધનો એ ચાલી જાય છે પરફેક્ટ લાઈનમાં ચાલે એમ પેલા માણસ થી આડું અવડું એવું થતું અને પરફેક્ટ કામ તરે કરવું હોય તો એ રોબોટ થઈ શકે ખેતીમાં ટેનોલોજી આવે એટલે વધ ફાયદાકારક બે થોડી ઘણી કોસ્ટલી હોય. પણ બેનિફિટ ઘણા બધા આવી શકે.
હમ
કયો બીજો ટોપિક?
જો પૈસા ઝડ પર ઉગતા હોય તો તમે સૌપથમ સૌપથમ શું કરો?
પેલા તો એના ઝાડના ઝાડ લઈને ઝાડ જ વાવી દઈએે.
બરાબર છે પછી
બસ સૌ પ્રથમ આ કાર્ય કરું પછી તમે સૌ પ્રથમ એક જ પૂછ્યું ને
હાર
તમે શું કરો?
મેં તો એની ખેતી જ કરું.
હા તો એજ થયું ને એટલે બરાબર છે.
હા અને પછી માર્કેટિંગ કરું કે તમે લોકો પણ બધે જેટલી જગ્યા છે એટલી બધે એટલે કે ફિફ્ટી પર્સેન્ટમાં એને ખેતી કરી નાખો.
તો સો સોડ નાખાય ને કેમ કે મેન ઇમ્પોર્ન્ટ તો પૈસા જ છે મારે બેકગ્રઉન્ડ માં અવાજ નથી આવતો કઈ
ના
ઓકે બરાબર છે. મેન તો એજ છે માર્કેટિંગ શું કામ કર વધારે એમ પૈસાની ડિમાન્ડ ઘટી જાય ને.
ઠીક
બરાબર છે, ત્યારે
તો બીજો ટોપિક ત્યાં બોલો કે હું બોલું.
ગમે તમે કયો તમતારે
તમને બાળપણમાં સૌથી વધુ સૌથી વધારે માર્ક શા માટે પડ્યો હતો?
સાચો કહું કે ખોટું કવ?
તમારે મરચી તમારે જે કેવું હોય તે.
સાચુંકીધું સાચું ઉચકી દું છે તો પછી. પેલી વાત થઈ કે મને અત્યાર સુધી બાળપણમાં મને માર નથી પડ્યો હું નાનો ભાઈ હતો ને મારા મોટા બેહેન હતા એટલે મો તો બધો મારો માર આવે. દર વખતે નાના ભાઈ તરીકે હું છટકી જાતોસ્ટ મારા બેન એને જ ખાધેલો છે મારા ભાગનો પણ.
બરાબર છે.
તમારું શું કેવું છે?
મેં તો ખાધેલો છે, એટલે અ એવો નહીં ખાધેલો. પપ્પા હાથનો કોઈ દિવસ નહિં ખાધેલો પણ મમ્મી હાથનો ખાધેલો છે. એકવાર આવી રીતે ડુંગળ વેર કોરુસા કારણ મને સહેજું નહીં ભાવતું. એકવાર બનાવી મમ્મી અને પછી મેં એમ બહુ જ મોડું ચડાયું કે મારે નહીં ખાવું હોય. પછી મમ્મી બુચ શું મારી. એટલે ખબર ને એમને હું ગુસ્સો હસે, તેમારે પણ જ કરી ગર બધો. એવી રીતે એકવાર મારી રીતે પછી એકવાર હા બસ ને એકવાર મેં કીધું તું કાલે હતી, કે કોઈના ઘરે બેસવા ગઈ હતી ને ત્યારે મને માહી હતી.
બીજું તો બસ તમે કોઈ દિવસ બાળપણમાં ચોરી કરેલી છે?
ના એટલે મારી વસ્તુ ચોરી થયેલી છે મેં નથી કરેલી.
એટલે એમ એમ સિરિયસલી એમ એટલે ખબર ના હોય કે
અને આ એકવાર એકવાર એકવાર મારે એવું હું ત્રીજા ચોથા સ્ટાન્ડર્ડમાં રઈશ. ત્યારે રાતે કેમ અત્યારે ટાઈમ છે, એ પ્રમાણે રાતના ટાઈમમાં હ બેસ વાગ્યો હતો રિલેટિવ ઘરે બધા. ફેબની વચે, ત્યારે અપલખના હોય બાળકોએ. અત્યારે એની તાારામાંથી ચાવી તરીકે એ ટેકનિકલ લાગતું હતું. તોએ ચાવીને ખીચ નાખી દીધી, અને એ પછી એ ખીચા ખીચામાં રેવા દી પછો- સવારે સ્કૂલે ગયો ને પછી ખબર પડી કે એને લોકોને. કે તો ચાવી તો ભાઈ લઈ ગયા છે.
હ
એટલે ચોરી તોન પણ તોય એમ. તમારું શું કેવું છે કરેલી
મે કંઈ નહી. એટલે કે અમારે પ પેલા નુકા ના જતી આવી ત્યા કેવું ઘંટી આવે એવું. તોએ તમે મે ફસ્ટ કે સેકન્ડમાં હસે ખબર નહીં તો હું મારા દીદી ને બધા તો અમે કેવું ગલો આ એમાં પૈસા હોય એક બે રૂપિયા ના, તમે અહિયાંથી પેલા જઉ ધીમે ધીમે. ચકબરપ હછ પકડી લો. પછી ત્યાંથી એક દુકાન છે ત્યાંની સાંભ મત કે દૂર દૂર વાળે એક છે જમીન. તો ત્યાં હું નાખી દઉં, મારા દીદી પૈસા લઈ લે. ને પછી અમારે ખબર નહિં એ ટાઈમે એક તળાવ હતું એની બાજુમાં એક દુકાન હતી. તો ત્યાંથી પડકા લઈ લઈએ. ને પછી એની બાજુમાં જ મંદિર હતું તો મંદિર માં બેસીને વ્યુ જોઈએ તળાવના ખાતા જોઈએ
હ
એવું કહ્યું તું તો પછી એક વાર કોઈ મીન્સ કે પપ્પા લોકો જોઈ ગયા છે કે આ લોકો રોજ તો અહી કેમ જાય એમ તેમ પછી ખબર પડી કે આવું આવવું કરે છે. પછી હું બોયલા એવું થયું તું
બરાબર છે પાપી પેટ નો સવાલ હોય એટલે શું કરવું હોય
એટલે એ ટાઈમ એ નથી એવી સમજ પડતી હ અરે દીદા મીન્સ કે મારે દીદી પછી એમના ફ્રેન્ડ હતા અમે ચાર પાંચ જન ની ટુકડી હતી એવી
બરાબર છે.
હમ પછી એવું મેં મિસ્ક કે અ ન નવું પેલી વાર મેં કયા ફર્સ્ટ કે સેકન્ડ માઈ હશે ત્યારે શું કેવાય અમારાામ ઘરમાં પેલી એક ફોઈ લાવીતી તો લઈ ને એ લોકો મીસ કે અમે ત્રણ ત્રણ ફેમિલી ગયા ખેતરમાં તુવેરો ને એવું તોડવા જઈએ ને પછી ત્યાં જ આપડણે ખાવાનું બનાઈએ એવું કઈ કરવા ગયા ત ખબર નઈ મને બો નાની હતી તો મને ને મારા સૌથી મોટા દીદી છે ને તેમને ગાડીમાં રાખ્યા તા આગળ ડ્રાઈવર ની બાજુ માં રાખે ને ત્યાં તો સને તો પડ લે દ તો મને થાયું ક હું કરું હું કરું તે માટી સળગાવી સ સરગાવીનેું બહાર નાખું એટલે મીન્સ કે સળગાવું ને પછી ઓલવી નાખવ ને પછી નાખવ તો બહાર એકદમ શ કેવાય સૂકું ઘાસ હતું તો છોફીરા છે ને આગ આગ લાગી ગઈ પછી મારા મોટા પપ્પા ને બધા દોડતા દોડતા આ્યા ચપ્પલ બપલ ફ તો એમ ઠેકાણા વગરને મોટા પપને કાટો પીવાઈ ગયો હતો મારી લીધે તોું મને યાદ છે. પછી એદમ નાની સાંકડી ગલી માંથી ગાડી કાડીતી
બરાબર છે પેલેથી એટલે બહુ મા પી્યા છે કરવાના મારે મારે નતું થઈ મારા ભાઈ મને એક વાર આવું થયું તું કે કપાસ ખેતી થાય મારા આજુબજુ એટલે કપાસ ની ખેતી અને આખી સીઝન એક છ કે આઠ મહિના સુધી કપાસ પાણીમા વાળે મોબાઈ પછી કપાસ વને પછી ઘરમાં ફરે દિવસ મા આખે આખો કપાસ બધે બધો હટકીી ગયો પછી બે દિવસ સુધી કોઈને હા મારે એ પપા મને મારી નાખશે
એવું નહી એવું કઈ નહી એમ
ખેતી થઈ બાજુ સમજી ગયો તો કયા કયા પાક તમારી બાજુ જો ટોપિક જ લઈએ કે કયો કયા પાક તમારી બાજુ ખેતી માં થાય
હમ આ કપાસ થાય ઘઉં થાય પછી તું વેર તો ખબર નઈ થાય થાય છે તું વેર પછી વાલ બાજરી તો નહી ખબર મને મેં નહી જોય ઘરમાં કદાચ થતી હોય નહીં ખબર પણ આવી રીતે થાય તુવેર થાય પછી તો હું આવે
ફ્રૂટ આવે બગીચાનું આવે એ બધું
હા બધું જ થાય છે એમ તો પણ એટલા બધા ફ્રૂટ ને એવું નહીં થતું કેમ કે અમારી સાઈડ. શું કેવાય થોડીક ખારાસ વાળી જમીન કેવાય ને.
ખા લ ખા બો ખો પો.
હા ખાર કમ્ દરિયો લાગી જાય ને અમારી સાઈડ.
બરાબર છે.
હા, તમારી સાઈડ કયા કયા પાક થાય?
અમારે તો બધા થઇ જાય સિંગ ચણા છે. સિંગ મોસ્ટ વાવેતર હોય ચોમાસું હોય તો કપાસ સિંગ નું મેન વાવેતર હોય. એ સોયાબીન નું એમ ખેતી કરે. પછી કંટોળ વેજીટેબલ બધા આવી જાય ગલકા દૂધી તુરિયા. વેલા વાળા કટ્રોલા છે. આ પછી કોઠોળ માય તે ચણા મગ.
હા એવું બધું થાય અમારા ચણા મગ બધું કઠોર થાય અમારા સાઈડ.
બધું કઠોર છે પછી ફ્રૂટમાં પણ એ બગીચા ચીકુ ના સીતાફળ જમરૂખ કેરી. પપૈયા. હમમ બધા બધા લાલ મસ્ત બધે બધું કેવાયું ખાવાલાયક જે આપણને મળી રહે છે બધે બધું થઈ જાય.
અમારે નર્મદા પછી છે ને તે વધારે થાય એમ. એવું કહેવાય કે નર્મદા પછી જે જમીન આવે વરદાદ ફળદ્રૂપ ને એવી હોય.
હમ બરાબર છે એ બધું.
એ બધા સાઈડ એ બધા એ બાજુ ને એટલે, કેટલી મિનિટ થઈ?
અગિયાર મિનિટ.
તો બીજ ટોપિક તમે બોલો શું બોલો?
ઓકે ઓકે નેક્સ્ટ કોલ કરીશ એની માટે.
ચાલો તો પછી.
હા.